હલો
હેલો કેમ છો.?
મજામાં છૂ કેમ છો?
હમ પણ મજામાં છું. ઘણા દિવસે થી વાત નથી થઈ. એતલે વિચારું કે આજ ફોન કરી લઉં. હા
ખુબ સારું કાર્યું હું પણ તને ફોન કરવાનો વિચારો કરતો હતો. પણ કામ મેં એના બીજી
સમય જ નથી મિલ્યુ.
હા આજ કલ બધાની લાઈફ ખૂબ વ્યસ્ત થઈ ગઈ છે. ઘર અને ઓફિસ વચ્ચે જે દિવસ બસ કાર થઈ રઈ જાય છે.
સાચી બાત તારા ઘરમાં બધા કેમ છો.
બદમાં મજામાં છે મમ્મી પાપા પણ સ્વાસ્થ છે તારી બાજુ શું સમાચાર
અમારી બાજુ પણ બધુ સારું છે પાપા રિટાયર થયા પછી હવે. ઘરમાં વધારે સમય આપે છે અને બાકી કામ. નો શોક પણ વિકસિત કયુ છે.
વા બાગકામ તો. ખૂબ સુંદર શોખ છે મનપન પ્રસન્ન રહે અને ઘર પર હરિયાલુ લાગે.
હા એ રોજ સવેરે અ ઉઠીને છોડા પોધાનું સંભાળ કરે છે. એને જોઈને મને. પણ ક્યારે મદર કર મદદ કરવાની ઈચ્છા ભાગ્યે થઈ છે.
ખૂબ સરસ આને તારી જોબ કેવી ચાલે છે.
ભગવાન ની કૃપા થી સારી ચાલે છે. હવે નવા પ્રોજેક્ટ પર કામ ચાલે છે, થોડા દબાવ છે. પણ ટીમ સારી છે એટલે બધું સંભાલાઈ જાય છે.
એ તો ખૂબ સારું નવા અનુભવથી ઘણું શીખવા મળે છે.
બિલકુલ તુમ કહેશ તારી જોબમાં શું ચાલે છે.
હમ પણ નવા ક્લાઇન્ટ સાથે કામ કરી રહ્યો છું. શરૂઆતમાં થોડું કઠિન લાગ્યું પણ હવે મજા આવે છે.
હા સંભાલીને આનંદ થયો. મહેનત કરતો રહી તો સફલતા જરૂર મલશે.
ધન્યવાદ અને તારા નાના ભાઈની પઢાઈ કેવી ચાલે છે.
ખૂબ સારી એ ઈન્જિનિયરિંગ ના અંતિમ વર્ષમાં છે હવે કેપ્સલ પ્લેસમેન્ટ ની તૈયારી કરી રહ્યો છે.
વા ભગવાન એને ખૂબ સફલતા આપે.
ધન્યવાદ અને તારી બહેન શું કરે છે.
એ બી. એડ. કરે છે અને શિક્ષક બનવાનું એનું સપના છે.
ખૂબ સુંદર શિક્ષક નું કામ તો સમાજ માટે ઘણું મહેત્વનું છે.
હા અને તું હાલમાં કોઈ પુસ્તક વાંચી
હા હું એક આત્મકથા વાંચી રહ્યો છું. અમારા જીવનમાં સંઘર્ષ અને સફલતા વિશે ઘણી સારી વાતો હતી.
મને પન પુસ્તક વાંચીવાની આદત વિકસિત કરવાની છે. આજકાલ મોબાઈલમાં જે સમેય પરા પસાર થઈ જાય છે.
એ સા છી વાત છે હું પણ નક્કી સમેય રાખું છું જેથી પુસ્તક વાંચવાની આદત બની રહે
ખુબ સરસ અને વીકેન્ડમાં શું કર્યું?
ગયા રવિવાર અમે બધા પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા અક્ષરધામ ના દર્શન કર્યા અને પછી બહાર જમવા ગયા.
વાહ ખુબ આનંદ આવ્યો હશે.
હા મજા આવી પરિવાર સાથે સમય પસાર કરવાની મજા જે અલગ હોય છે.
બિલકુલ હું તો ઘર પર જ હતો. થોડું સંગીત સં સંભ લિઉ અને ફિલમ જોઈ
એ ફિલહાલ
એક કોમેડી ફિલમ હતી ખૂબ હસ વા હસાવનારી હતી.
આજકાલ હસવાનો સમય પણ ઓછો મલે છે. એટલે આગી ફિલ્મ જોવી સારી
હા અને ક્રિકેટ જોવે છે.
ભારત નું કોઈ મેચ હોય અને હું ને જોય એ શક્ય નથી.
હા હા મારી હાલત પણ એવી જ છે.
યાદ છે બાલકપન મે આપને ગલી મે ક્રિકેટ રમ્યા જાવ જાતા હતા.
હા અને કયાર ક્યારેક બોલ પડોશી ના ઘરમાં જતી તો બધા ડરી જાતા.
હા હા એને પક્ષી બાલ લેવા જાતા સમય કાફી મગવાતી પડતી.
એ દિવસોની મજા આજે ક્યા મળે
સાચું કહ્યું બાળપણની યાદો હંમેશાં ખાસ રહે છે
અને સ્વાસ્થ્ય નો ધ્યાન રાખે છે
હા દરરોજ સવયરે ચલવા જાઉં છું અને યોગ પણ કરું છું
ખુબ સરસ હું પણ ચાલવા જવાનું શરૂ કર્યું છે
એ બહ જરૂરી છે પૈસા કરતા સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે
એકદમ સાચી વાત અને આગામી રજાઓમાં શું પ્લાન છે
પરિવાર સાથે માઉન્ટ ટાબુ જવાનો વિચાર છે
વાહ ખૂબ સુંદર જગહ છે નક્કી જજો
તું પણ આવા માંગતો હોય તો સાથે જઈ શકીએ
જરૂર જો ઓફિસ માાથી છુ્ટટી મલશે તો ખુબ મજા આવશે
હા સાથે સાથે ફરવાની મજા અલગ હોય છે
ઠીક છે ભાઈ હવે મને થોડો કામ છે
ખુબ સરસ હું તું પુસ્તક વાંચજો
હા. હમ્મ એક પુસ્તક વાંચું, વા ખૂબ આનંદ આવ્યો હશે.
ઠીક હા, એ માથે મિલસે તો સાથ જાઇશે.
હા બિલકુલ એક કોમેડી ફિ ફિલ્લમ હતી ખૂબ હસવાની હતી.
ઠીક હૈ ભાઈ, હવે મને થોડો ખામ છે.
ઠીક છે ભાઈ,
તારી સાથે વાત કરીને ખુબ આનંદ આવ્યો.
મને પણ ઘરમાં બધાને મમારા, નમસ્કાર કહેજે. અવશ્ય,
જરૂરી અને તારી બાજુ પણ બધમાં, મારા નમસ્કાર કહજે,
અવશ્ય ધ્યાન રખાવજે, અને સ્વસ્થ રહેજે.
તું પણ ખુશ રહ જો ફરી સમય મળે, તાયારી લંબી વાત કરીશું અવાજો.
હ,